અવાજ આવે અવાજ આવે છે મિત્ર
હા આવેય છે
શું કરો છો મિત્રો?
કાય નહી હવે જ બેસી બેસી
જમી લીધું કે?
હા જમી લીધું તો તમે જમી લીધું હતું?
હા હા હમણાં જ જમીને બેઠા
હા હા જોવું છે પછી
કેવું ચાલે છે મિત્ર?
સારું ચાલે છે આપણે તમારું
બસ મજામાં હવે કોલેજ લાઈફ ચાલી રહી છે.
કેવું ચાલે છે કોલેજમાં?
બસ મજામાં તમારી?
અમારે ઓ ચાલુ જ છે પણ હવે જરાક જરાક કંટાળો આવતો છે તો
હા સાવતી સે
હા એ તો છે કારણ કે સવાર સવારમાં ઉઠીને જવું એ આપણા માટે છોકરાઓ માટે ખુબ કંટાળજનક છે
હા
હા તો મિત્રી ફી ફ્રી છે કે?
હા ફ્રિજ છે બોલોને
હા ફ્રી હોય તો આજે આપણે પ્રવાસ અને ગુજરાત ના જોવાલાયક સ્થળો વિશે વાત કરીએ થોડું
હા હા હા
હમ્મ હું એટલા માટે કીધું કે કારણ કે પ્રવાસ કરવાથી માત્ર મનોરં જન જ નથી મળતું પરંતુ નવી નવી જગ્યાઓ નવા નવા લોકો કો નવી સંસ્કૃતિ અલગ અલગ પરંપરાઓ અને આપણા રાજ્યના ઈતિહાસ વિશે પણ ઘણું શીખવા મળે છે જેના કારણે આપને આપણું ગ્રાન અને અનુભવ બંનેમાં વધારો થાય છે.
હા હા એ તો જાણવું જ પડે.
હા હા મિત રે
તમે ફરવા જાય જો
હા
ક્યાં ક્યાં ગયેલા છે?
હું પણ ગુજરાતમાં ઘણા બધા એવા સ્થળો છે જ્યાં ગયેલો છું જ્યાં ધાર્મિક સ્થળો છે ઐતિહાસિક સ્થળો છે. અને ઘણા બધા પહાડો છે દરિયા કિનારાઓ છે જેમાં હું ફરવામાં ખુબ જ રસ ધરાવું છું.
એકાદ સ્થળનું એકાદ સ્તળનું નામ કેવા ને ફરવા ગયેલ હોય એઉ.
હા હા હા આપડા ગુજરાતમાં સ્થળોનું મતલબ નામ તો આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે મંદિરો છે દ્વારકા મંદિર છે પછી કચ્છ છે એવા બધા સ્થળો હા હું મને ખુબ જ ઇન્ટરેસ્ટ છે.
હા તો તમને કેવલ કેવું જેવું ફરવાનો આનંદ આવ્યો
હા મને ફરવામાં ખુબ જ આનંદ આવ્યો કારણ કે આપણે જો આવું ફરવા જઈએ તો આપણ ને નવા નવા લોકો મળે છે જે ફોરેનર હોય કે પછી અલગ અલગ જાતિના લોકો એક સાથે મતલબ મળે છે અને વાતચીત કરે છે તો આપણને પણ ખૂબ આનંદ થાય છે
હા તો તમે ફેમિલી જોડે ગેલા કે ફ્રેન્ડ જોડે ગેલા
અમે છે ને બધા વેકેશનમાં ફ્રેન્ડ જોડે ગયેલા ત્યારે અમે ખૂબ જ મજા કરેલી
હા હા
તમે ક્યાંય ગયા છો
હં આણંદમાં ગયો છું આણંદમાં એક ધાર્મિક સ્થળ છે હતા
બરાબર
તમે જોયેલું છે કે
તોઈ સ્ થળ છે
વર્તાલ
તો ખુબ જ પ્રખ્યાત છે કારણ કે એ બસો વર્ષ જેટલું જૂનું મનંતીર છેે અને એ મતલબ ખુબ જ પ્રખ્યાત પણ છે અને હું ગયો પણ છું બે ત્રણ વાર
હા હા હા ન એમ તો જવું જ જોઈએ આનંદ લેવા માટે નવું નવું જાણવા માટે જવું જ જોઈએ
હા એ તો વાત તમારી સાથે છે અને મારા મત પ્રમાણે તો જો કઈ વ્યક્તિ પહેલી ગુજરાત હા
હા
તો એમને તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જવું જ જોઈએ કારણ કે તે દુનિયાની સૌથી ઊંચી પ્રીતિમાં છે અને તેની તેની આસપાસ બનાવવામાં આવેલા બગીચા વ્યુ પોઈન્ટ મ્યુઝિયમ અને બીજી ઘણી બધી સુવિધાઓ પ્રવાસીઓ ખુબ જ આકર્ષિત છે મને તો એવું લાગે છે
હા હા ત્યાં તમે ફોટા પડેલા કે
હા ફોટા પાડેલા હતા અને આપણા અને આપડા જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમના એટલ એટલો મોટો બગ છે જે આપ આપણું ઉપર અધો જ અધું જ અડધું જ શરીર આવી જાય એટલું મધ પગ છે મોટો
હા હા હા સ્કૂલ માંથી આપણે ગેલા કે પછી ફ્રેન્ડ લોકો જોડે ગેલા
ના ના હવે હું અત્યારે જ થોડા દિવસો પહેલા વેકેશનમાં મારા મિત્રો જોડે ગુજરાત માં જ ફરવા ગયેલા
હા હા હ
ત્યાં પણ ફરી આવેલા
હા હ આપણે જ જમનું
જવાનું બસ બધું બહારનું જ હોટેલ છે જેમાં ખાધેલું
સાદ આવતા હતો કે
શું
સ્વાદ આવતો હતો કે જમવામાં
હા સ્વાદ તો હોટેલમાં તો હોય જ પરંતુ જે જંક ફૂડ જેવું કહેવાય એક પ્રકારનું તેલ વાળું તો એ વધારે ના ખાવું જોઈએ
હા એ તો બરાબર છે આપણે તમે ખાવામાં કેવો ખોરાક ખોરાક પસંદ કરો છો
ખાવામાં તો હું એકદમ પૌષ્ટિક ખોરાક પસંદ કરું છું કારણ કે આપણને ખાવામાં આપડ હેલ્થ પણ જરૂરી છે બરોબર
હા હા તમે મસાહારી કે શાકાહારી છો
હું શાકાહારી છું કારણ કે માછલી એવું મતલબ નોન વજ ભાવતું નથી મને
હા એમ તો માંસાહારી રે એવું સારું જ કેહેવાય શરીર માટે
અને મિત્ર જેમ આપણે જે ગુજરાતમાં સ્થળો જે પ્રવાસની વાત કરી તો એમાં ગુજરાતમાં પણ સાપુતારા પણ એક સુંદર હિલ સ્ટેશન છે જ્યાં પહાડો છે હરિયાળી છે તળાવ ધજ અને ઠંડુ વાતાવરણ લોકોને ખૂબ પસંદ આવે છે તેથી ખાસ કરીને ઉનાળાની રજાઓમાં ઘણા પરિવારો અહી ફરવા જવાનું પસંદ કરે છે
હા હા તમે ફરવા ગેલા ત્યારે બસ માં ગેલા કે પછી ટ્રેનમાં ગેલા
હા તમે જયારે જ્યાં ઘેર થી નીકળેલા ને તો અમે બસ સ્ટેશન સુધી બસ માં ગયેલા અને ત્યાં રેલવે ટિકિટ બુકિંગ કરેલી તો અમે રેલવેમાં ગલા
બુકિંગ કરીને ગેલા કે પછી જનરલમાં ગેલા
બુકિંગ કરીને ગયલા કારણ કે આપણને ખબર જ છે જનરલ માં કેવી ભીડ હોય છે એક
તો બસમાં હારું પડે કે પછી ટ્રેનમાં હારું પડે
એ હારું પડે કારણ કે ટ્રેનનો પણ સફર કરવો જરૂરી છે બસમાં તો આપણે નાનપણથી જ બસેલા છે પરંતુ ટ્રેન એ મતલબ ખુબજ મજા આવી જાય એમ
હમ હમ
તો મિત્ર બીજું તો પ્રવાસ પ્રવાસ દરમિયાન માત્ર સ્થળો જવા જેવું એવું હોતું નથી પરંતુ ત્યાંને સ્થાનિક વાનગીઓનો સ્વાદ લેવોવો જવો જોઈએ ત્યાંના ત્યાંના લોકો સાથે વાતચીત તેમની સંસ્કૃતિને સમજવી અને સ્થાનિક હસ્તકલાનું પ્રોત્સાહન આપવું પણ એટલું જ મહત્વનું છે કારણ કે તેનાથી પ્રવાસ વધુ યાદગાર બને છે મને એવું લાગે છે કે જ્યાં પણ આપણે ફરવા જઈએ ત્યાં સ્વચ્છતા જાળવવી કચરો ગમે ત્યાં ન ફેંકવો ઐતિહાસિક સ્મારકોને નુકસાન ના પહોંચવાડું અને કુદરતી સ્થળોની સુંદરતા જાળવવી એ આપડી જવાબદારી છે કારણ કે આ સ્થળો આપણા રાજ્યની અમૂલ્ય સંપત્તિ છે
હા હા મિત્ર તમે જંગલમાં ફરવા ગયા છો
હા એવા ઘણા બધા પહાડો છે અને અમારા બાજુ પણ એવા પહાડો છે જ્યાં જવાનું ખુબ જ મને ભીક લાગે છે તો પણ હું જાઉં છું કારણ કે જંગલોમાં એવા ઘણા બધા પ્રાણીઓ હોય છે તો એ એમાં આપણને બીક થોડી લાગે છે કારણ કે પ્રાણીઓ તે આપણે ડર છે
તમે કયું પ્રાણી જોયું હતું જેનાથી તમે ડરો છો
હા એમાં તો મને જેમ કે ડુકર છે અને ચિતો છે એવા બધા જંગલમાં હો શું એ આપણને નુકસાન પણ કરી શકી છેએ તો એનાથી આપણને દૂર રહેવું જોઈએ
હ તમારા બાજુ વધારે જંગલ છે કે ઓછું જંગલ છે
ખુબ મોટો પહાડ છે જ્યાં અમે દરરોજ ખેતી કરવા જઈએ છીએ અને પછી સાંજે વા ઘેરે આવે છે
વધુ ખેતી થાય છે કે તમારા બાજુ
હા થાય તો છે પરંતુ વરસાદ ન કઈ નક્કી નથી વરસાદ આવે તો ખેતી થાય અને ના એવે તો ના થાય કારણ કે જંગલોમાં તો પાણી પણ ક્યાંથી એના એથી વરસાદ પર આધારિત છે એવું
હમ હમ વરસાદ તો હવે એવું જ છે
હા અને અંતમાં હું એટલું જ કહીશ કે ગુજરાત પ્રવાસ માટે ખૂબ સુંદર રાજ્ય છે કારણ કે અહીં ઇતિહાસ ધર્મ કુદરત સંસ્કૃતિ અને આધુનિક વિકાસ સુંદર સમય સમન્વય જોવા મળે છે તેથી દરેક વ્યક્તિ એ જીવનમાં એક વખત તો ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેવી જોવીજ જોઈએ પોતાના રાજ્યના ગૌરવ પોતાના રાજ્યના ગ ગૌરવ નજીકથી અનુભવું જોઈએ
હા હા
તો મિત્રો તમે આટલો સમય આપો મને અને આટલી વાતચીત કરી તમારું જ્ઞાન આપ્યું એના બદલ હું ખુબ જ આભાર માનું છું અને પાછા એક પાછા એક સરસ ટોપિક લઈને ને મળીએ
હા હા હ